હલો.
હલો.
હલો.
હા, મારો અવાજ આવે છે?
તમારો અવાજ.
હા, કેમ છો તમે? બસ મજામાંરમજામાં. તમે કહો?
પણ મજામાં. ઘરે બધા મજામાં ને?
હા, ઘરે બધા મજામાં. તમારા ઘરે બધા?
બધા મજામાં.
બરાબર. શું કરતા
બસ આ બહાર ઊભી જ છું, હવા ખઈ રહી છું, હા જમી લીધું.
બરાબર. શું જમ્યું આજે? શું બનાયું તું તમારે?
અમારે આજે દાળ ઢોકળી બનાય.
દાલ ઢોકળી? સરસ કેવી, મીઠી કે તીખી?
અમારે દાળ ઢોકળી હોય ને એ તીખી બને.
તીખી બને એમ. એટલે કઈ રીતે બને? તમે બનાવ?
હા મગની દાડની બને. પેલા પાણી લેવાનું. પછી એના અંદર મગની દાળ ડ નાખવાની, એ ઉકડવા દેવાની, એ ઉક કડી જાય પછી લોટ બાંધવાનો, લોટમાં મ મીઠું, મરચું પછી હળદર, પછી કોથમીર, પછી આ અહ લસણ, આ અહ મરચાંની પેસ્ટ એ બધું નાખી દેવાનું, લોટ બાંધીને પછ છી જેમ આપણે પેલી કરીએ ને રોટલી બનાઈ ને પછી કટકા કરીને નાખી દેવાન ના અંદર. પછી એને કુકર ની અંદર તેલ નાખવાનું તેલ નાખીને અહ જે લ મર ચા ની પેસ્ટ હોય ને, લસણ મરચા ની પેસ્ટ એ ત્યાં નાખ અંદર નાખી દેવાની, અને થોડું મીઠુ મરચું નાખ ખી દેવાનું, અને પછી એને ઉકડવા દેવાનું તો થઈ જા
અચ્છા કુકરમાં બનાવો કે તપેલીમાં?
કુકરમાં.
કુકરમાં અમે તો અમુકવાર બનાઇએ તો અમારે દાર જાડી પાતળી થાય પછી એક વાર અમે કુકરમાં બનાઈને પછી તપેલીમાં ઉકાળી હતી.
હા એમા પાણી હોય ને તો પછી થોડું ઉકાળવું પળે.
એ એનાથી થોડી જાડી થાય એટલે. સરસ લાગે એમ અમે કોઈ બાર ના મસાલા નઈ નાખતા અમે તો પેલા આવે ને આખો મસાલો
હા, ગુજરાતી લોકો ખબર પેલી મીઠી બનાવે ઢોકળી ખબર? મીઠી ઢોકળી કઈક એવી નય પછી ખબર અંદર ભાત નાખીને ખાય.
હા, અમે પણ ખઈએ છીએ અમારે દાલ ઢોકળી સાથે ભાત હોય હોય ને હોય, હા અમે પણ ખઈએ છીએ.
ટલી બી ખાવ છો હેને.
હા, અમે મેગી સાથે વઘારેલી રોટલી ખાઈએે રસા વાળી. પછી મેગી વાળા ભાત બનાઈએ. અમારે તો વાત જ અલગ છે. તમારે દ નવું જ બનતું હોય આજે તમારે સા સાબુદાણાની ખીચડી હતી, કાલે વઘારેલી ખીચડી હતી ને આજે સાબુદાણા ની. બે દિવસથી ખીચડી જ ખાઈએ છીએ પણ અત્યારે એટમોસફિયર સારો નથી ને બ ધા ને ઘર માં તબિયત ખરાબ થઈ જાય.
હા યાર ગરમી નથી ગમતું અત્યારે છે ને એક છોક કરું હતું અહિયા હું બહાર ઉભી છું તો એક છોકરું અહિયાં પૂછાય નાનું નાનું રમે જાય છે હમણાં કોઈ પટકારીન જતું રહેશે.
અરે અરેે. આવું તો ના બોલો.
અરે પણ રમતું તો એવી રીતે તો
હા એ બી છે અને નાના છોકરાઓને શું ખબર પડે. તો આજે તો વરસાદનો ય નામો નિશાન નથી કયાંથી કયાય. એક દિવસમાં આવશે સરસ સરસ તો તો સારું બફારો જાય અને પછ વરસાદ પડ્યા જ રાખે.
હમ્મ હા પડવો જોઈએ યાર પણ આજે બહાર મસ્ત હવા છે
હા, આજે થોડી સારી હવા છે હમ્મ. સારી છે. પછી બોલો બીજું તમને ખબર અત્યારે ત્યાં માં શું ચાલે છે?
હમ્મ અ અત્યારની તો નથી ખબર, આપડા ઘરની ખબર ના હોય તો આપડે દુનિયા શું યાદ રાખવા છે
હા એ બી છે, પણ શું કરીએ હવે ન્યૂઝ લેટર વાંચવા ના જ સ્ટાર્ટ કરી દેવા છે ન્, યુઝ પેપર્સ ને બધું તમારે ઇંગલિશ સારુ કરવુ હોય ને તો ન્યુઝ લેટર બન ચેન્ વેબ સિરીસ જોવા. હમ્મ.
તો સમજાય છે પણ બોલવામાં પ્રોબ્લેમ
હા બોલ બોલવામાં પ્રોબ્લમ પડે બાકી ઇંગલિશ તો આવડતું હોય ને તો આપણને કેટલી નો કરયો મળે. આજે મને એક જગ્યા થી સરસ ફોન આવ્યો હતો કે તમને ઈંગ્લિશ આવડતું હોય ને તો તમારે ખાલી પાંચથી નહી હા બ સાંજના પાંચ થી રાતના એક વાગ્યા સુધી કામ કરવાનું યુએસની સેલિંગ કરવાની. યુએસમાં સેલ્સ કરવાનું એમ સારું એવું કમાઈ શકો તમે. હા હા એના માટે ઇંગ્લશ આવડ ને મેલ કર તું રહેવાનું રહેશે ને એવું બધું કે હવે ખબર નહી.
છે કે કાલે હું છોયાબીન ના ચીલા બનાવું.
સોયાબીન ના ચીલા! સો એ હા ખબર સોયાબીન નું ચીલા બનાય પછી કઈક મસ્ત બને એની વત નુ. મંચુરિયન જવું બને હા યાર મારે મારે બનાવું છે એર કઈ રીત બનાવે?
એટલે તમને નઈ ખબર જો હું તમને બે ત્રણ રેસીપી કહી શકું આની તો સૌથી પહેલા સોયાબીન લેવાની બરાબર અને પાણીમાં ઉકાળવાની થોડી કરદ કા થોડી તાકી ખાવામાં મજા આવે. પછી શું કરવાનું એને અ શું કરવાનું હા. તળવાની થોડી થોડી અને સોયાબીનમાંથી તેલ છૂટે તમને ખ્યાલ હોય તો બરાબર તો હા. સોયાબીનમાંથી તેલ છૂટે ને સોયાબીનનુ તેલ નહીં બનતું. હા એટલે એવું હોય બરાબર તો થોડું તેલ તૂટે. તો થોડી તળી દેવાની. પછી એની અંદર મે ગ્રેવી આ આપણે બનાઈએ ને જેમ કે અ અ કોર્ન ફ્લાવર હોય ને એ થોડો લેવાનો લોટ
કોર્નફ્લાવર ને સાંભળો સાંભળો કોર્નફ્લાવર એ ગુજરાતીમાં શું કેવાય એને?
આઈ થીન્ક હ અ મકાઈનો લોટ હા કોર્નફ્લાવર હા કોર્નફ્લાર હા ફ્લાવર શું! ભલા. કોર્નફ્લાર લેવા મકાઈનો લોટ આવે તો એને થોડો પાણીમાં પલાળી ને પછી ગ્રેવી બનાવાની ડુંગળી, મરચા, લસણ સાથે મંચુરિયનની જેમ આને નાખી દેવાનું બહુ મસ્ત લાગે બહુ જ મસ્ત પછી ચીલા કઈ રીતે બને તને ખબર? ચીલા ચીલા તો બઉ ઈઝી છે. ચીલા તો બનાવજે તું આમાં કેવું કરવાનું એમાય ગરમ પાણીમાં સોયાબીનને રાખવાની ઉ કાળવાની એમાંય પણ થોડી કતકાચ રાખવાની એકદમ એકદમ સાફ ઝીણી-ઝીણી દળી દેવાની. ઝીણી દળીને પહી અંદર બેસન નાખવાનું ડુંગળી, મરચા, લસણ જે તમારે રાખવું હોય. ટામેટા તા. નાખીને હળદર, મીઠું, મરચું નાખીને પછી ચીલા ઉતારવાના સરસ જે આપડે બેસનના ચીલા બનાઈએ ને એવી રીતે તમે બેસનના ચીલા કઈ રીતે બનાવો?
નોર્મલી પેલું જે હોય ને શું કેવાય ચોખા સોક ચોક ખાનસું ચણાનો લોટ, ચણાનો લોટથી જ બનાઈએ એ ની અંદર હું પેલું અ મરચાં આદ લસણની પેસ્ટ નાખું. પછી થોડું મરચું, મીઠું બધું નાખીને હલાઈને બનાઈ દઉં પછી એની ઉપર ચીઝ નાખું. ચીઝ નાખું ન સોસ નાખું, મસ્ત મજા આવે ખાવાની.
તુ રેે બેન
કેવું? એવું ના હોય ચીઝમાં ચીઝમાં બી પ્રોટીન હોય.
રાખ્યું. ચીઝમાં કોઈ દિવસ પ્રોટીન ના હોય.
ચીઝમાં ફેટ હોય ફેટ.
હા તો મારે ફેટ જ નવું છે ને!
હા તમારે થવાય બરાબર છે. બરાબર છે હું પણ તખમરીયા લાઈ હવે ર દેલ્લી પલાળીને પીસ વચ્ચે મારે બ્રેક પડી ગયો ને એટલે પિમ્પલ થઈ ગયા તા તખમરિયા હની પીવાનું ડેલ્લી બહુ મસ્ત થઈ જાય. તખમરિયા મીન્સ ચિયાસીડ્સ ચિયાસીસ હા ચિયાસીડ્સ. કેવાયને? અને બોલો બીજું બધા સુઈ ગયા કે બધા જાગે છે?
હું બાર આઈને ઊભી છું.
હલો, હલો બધા સુઈ ગયા કે જાગે છે? હલો હલો.
મારો અવાજ આવે
હા પ્રોપર. પ્રોપર આવે છે.
હા એમ કઉ છું બાર ઊભી છું.
અચ્છા અચ્છા કઈ નહીં બોલો બીજું.
અ ચલો આપણે એક મસ્ત વાત કરીએ. અમે લોકું છે ને એવું છે કે આપણે પોઈચા જઈએ.
પોઈચા?
યેસ.
હા તો ચલો. કોણ કોણ?
આપણે જસ્ટ જવું નથી આપણે જસ્ટ વાત કરી રહ્યા છિએ.
અચ્છા, અચ્છા અચ્છા અચ્છા.
તો તને ખબર છે, આવી જગ્ય ત્યાં આઈડિયા છે, તને
ના મને આવી કોઈ જગ્યા આઈડિયા નથી પણ પોહોંચવાનું નામ બહુ સાંભળ્યું છે.
એવું છે, સારી રી
ખબર નહ હું ગઈ નથી ક્યારે અને જવાનું મને કોઈ આવું વિચાર બી નથી.
અચ્છા અચ્છા
છે, આમુક ભગવાન ની
હા સ્વામિનારાયણ ભગવાન ની છે, ને ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ટીવી છે. હા હા એ બાજુ જ છે.
બરાબર જઈશું કોક દિવસ સારું છે, એ જગ્યા આમીન આય ક્યાં સોરી એ જગ્યા છે. કેવી એમ સારી છે, ફેમસ છે.
હા ફેમસ છે, ક્યાં છે. તેની કોઈ દિવસ
માં પિકનિક માં કેહતા પણ અમે કોઈ દિવસ ગયા
અમે સ્કૂલની પિકનિકમાં તો ક્યાં ગયા ખાલી આપડે ખબર ગયા હતા એક વાર
હા હાએના પછી હજુ સુધી જગ્યા જોઈ નઈ હા સા હજુ સુધી જગ્યા ન નામો નિશાન નહિ દેખાતો હવે મનમાં હમ કોઈ નઈ જ તો કઈ નહી તો
અમે લોકો વિચારીએ
કેવું હોય કે રૂમ્સ હોય ને ત્યા ફોટા પાડવાની મજા આવે
હા ફોટા પાડવા એમ એમ જંગલ જેવું હોય ને તો એમ સાથે મસ્ મસ્ત જંગલ જેવું હોય પછી આપડણે ત્યાં જઈએ મસ્ત તારામ એકદમ માઇન્ડ શાંત થઈ જાય મગજ શાંત થઈ જાય એમ
બરાબર છે. ઓકે મગજ આમ શાંત થાય ને એવી જ જગ થઇ જવાય
હા કેમ કે આપડે આમ દુનિયા કેવી છે એમ થોડી કામ કાજ વાળી શાંતિ મ તી નથી
આ
ત થોડો શાંત કી વાડુ દ જીવન જીવી લેવું જોઈએ.
રાઈટ રાઈટ
તો બહાર જઈ જવું જોઈએ.
નહીં થોડું બોરિંગ
લઇ થી પણ જવું જ જોઈએ હ કામકાજ કામકાજ કેટલું કોમ્પ્યુટ કરવાનું
હા એજ છે આપડે આખો દિવસ કામને જ આપીએ તો એ સારું ના કેવાય આપણને બી આપણો ટાઈમ મળવો જોઈએ.
નાઈક થો બહાર ફરી થોડા સારા ફોટા મારા તો ફોટા પણ નથી બોલો
હા શું હેલો હા હા હા
તો સારું ચ